હલો હલો હલો
હલોલો
બોલો બોલો હલો
હલો
બોલો બોલોલો બેિન
હલો બસ મજા કેમ છો તમે
એકદમ મજામાં
શું કરો છો
બસ જો આ રહિયા
અચ્છા અચ્છા આજે તો છે ને અમે મારી. દીકરી ના ફ્રેન્ડ ને ત્યાંથી અ ડાઢોકરી આવી ત તો મને એમ થયું કે આજે ચાલો આપડે વાનગી નહી વાત વાત કરીએ કેવું રેશે વાનગી માટે
બહુ સરસ બોલો બોલો બેિન.
અચ્છ અચ્છા
અમે છે ને વાનગીમાં શું કરીએ ખબર છે અમારા ઘરે કોઈ મહેમાન આવે ને બેન તો અમે તો દળ ભાત શાક રોટલી બધું કરીએ પણ બહારનું કઈ ખમણ ઢોકળા કેવું લાવીએ ને એના કરતા અમે તો છે ને પાલક ના ભજીયા કરીએ ડુંગળી ના ભજયા કરીએ એવું પણ પણ કરીએ કે શું છે કે મોટા લોકો હોય એ પણ ખાઈ શકી ને એમને પચી પણ જાય બહારની વસ્તુ લાવી અને કઈ વાસી હોય તો આપડે એવું કહી શકીએ કે એ લોકો માંા પડે તો એના કરતા આપણે ઘરે જ બનાવીએ તો તો અમે તો ઘરે ખમણ...................................................... બનાવી પછી પાલક ના અલગ અલગ જાત ના ડુંગળી ના એ રીતે અમે ભજીયા પણ બનાવીએ પછી બહાર ના અમે શીખણ કે એવું કઈ ન લાવીએ પણ ઘરે અમે લાપસી પછી ઓરમું છે કે શીરો છે કે એવુંય બનાવીએ અને અ ન ઘણી વાનગીઓ બનાવીએ તમે શું તમારા ઘર મમાન આવે તો બનાવો બેન.
અરે અમે બી પણ એવું જ માનીએે છીએ. કે આપડે જે બહાર કરતા ઘરની જે મીઠાઈઓ છે વાનગી છે આઈટમ એ બનાવીએ તો ખુબ જ સાત્વિક ખોરાક બધાને જમાડી શકીએ બાર નો એટલું બધું ભેરસે રહ્યું હોય છે કે આજે કેમ બધને જમાડું અને એ જમાડવાથી કોઈના તબિયત ઉપર અસર તો નહી થાય ને એવું લાગે કે ના ના કોઈની તબિયત નરમ થાય એના કરતા આપણે આપણા ઘર ન બનાવીએ. ખરેખર ઓરમું લાપસી છે. અ બેરંજ છે ખીર છે દૂધપક છે. અને શ્રીખંડ ભી અમે બનાવીએ તો ઘરનો જ બનાવીએ છીએ. અને એટલું બધું બધા એને ભાવે છે ઘરની આઈટમ એ બધા ફૂલ પેટ ભરીને જમી શકે છે અને બધાને એટલો બધો સંતોષ થાય છે અને જેમાં પછી પણ એ લોકોને એમ થાય છે કે હવે. આપે કોઈ જાત ન આમાં જમવાથી કોઈ જાતને નુકસાન થશે નહી આપણને અને આપણને જમાડયા નો સંતોષ થાય અને એ લોકોને ખાધા નો સંતોષ થાય કે અહીંયા ગયા પછી જમ્યા પછી કોઈ તકલીફ થઈ નથી. તો આજ રીતે જો બધા પોતાના ઘરે બનાવી અને મહેમાનોને જમાડે ને એ જ રીતે એની આગતા સ્વાગતા કરે તો બહુ જ સારું પડે છે. કાન કે ઘરે બનાવા થી જે આપણેે રસોઈ બનાવતા બનાવતા જે અંદર આપડો ભાવ હોય આપડો પ્રેમ હોય આપડી લાગણી હોય એ આખી અલગ જ હોય છે અને મારી જેવીને તો થોડું ધાર્મિક રહી હું એટલે સાથોસાથ મને હમ્મ થોડું થોડું ધર્મા નો બોલતા જવાની પણ આદત છે. કે હું રસોઈ બનાવતી જાઉં અને ધર્મ ના થોડોક શ્લોક બોલતી જાવ ગાયત્રી ચાલીસા બોલતી જાઓ, હનુમાન ચાલીસા બોલતી જાવ બરાબર છે ને?
બહુ સાચી વાત કીધી તમે બેન. અને અત્યારના તો હેલ્થની બહુ જ જરૂરી છે, નાનાથી માંડીને મોટા સુધીની. હું તો મારી બેબી સ્કૂલે જાય છે ને બેન તો એની નાસ્તામાં ઉપમા છે કે ઉતાપંમ છે, કે બ ટેકા પૌવા છે, એવું જ બનાવી દો અને હવે તો શું છે કે જંક ફૂડ નું બેન બહુ વધી ગયું છે ને તો અત્યારની મમ્મીઓ તો ટિફિનમાં મેગી આપે છે, હવે મેગી એટલે એકલો મેંદો હવે જો એ મેંદો જ ખાય તો કેટલો પંદર દિવસે બર પચે છે. તો હું મારી બેબી ને એવી ટેવ નથી પાડતી અને કોક તો પીઝા લાવે હવે એ ઠંડો પીસા તો કેવો ગંદો થઈ ગયો હોય તો પણ લાવે. તો મારી બેબી ને ઈ મન થાય કે મને મમ્મી પિઝા આપ કરતી હો હતો તો હું શું કરું ખબર છે બેન કે ભાખરી એકદમ કડક કરું કરક મોણ વાળી ભાખડી કરું અને એ રીતે તાવડીમાં ધીમા ગેસ સે કરી અને એકદમ કડક બનાઉ અને એના ઉપર હું પીસાની જેમ ટો પિંગ કરી અને મારી બેબીને આપું એટલે મારી બેબીને એમ થે ઓ આ તો કેવું સરસ મમ્મી બહાર ના પીઝા કરતા પણ સરસ છે, એટલે ઈ આપણી ઘરની બનાવેલી ભાખ રી ના પીઝા ખાય ને તો આપને એની ચિંતાઈ ન રે અને પછી પણ જાય અને એ એનું પેટ ભરું આપે રિસેસમાં ભરાઈ જાય એવી જ રીતે હું મારી બે બેબીલી છે ને ઘણી વાર એવુંય કરું કે રોટલી હોય કે નહી તો રોટલી નો ચવડો બના નાવીને આપું. એટલે એ નડે નહી એને એમ થાય મારી મમ્મી કઈક મને નવી વાનગી કરી દીધી એટલે બાળકો માટે પણ હું તો એવું કહું છું કે દરેક મા બાપે એ વી ચારવું જોઈએ એના અત્યારના તૈયાર પડીકાઓ કે એ ના આપવું જોઈએ. પણ ઘરે પોત તે બનાવી વેલા ઉઠી અને નાસ્તો બનાવી દેવો જોઈએ એ એ પણ એક આપણને છે ને જરૂરી વસ્તુ છે એટલે બેન હું તો કહ છું કે તમે કે જેમ ક્યો છો ના કે એમાં આપણે આપણું પોતાનું દિલ રેડી દીધું હોય આપણા ઘર માટે એ કે મેમાન આવે એના માટે આપણે જે પ્રેમથી બનાવ્યું હોય એતો રસોઈ બધાને બહુ બહુજ ભાવે છે અને એમાંય આવ નવી વાનગીઓ લાપસી છે, સુખડી છે, શીરો છે અલગ અલગ જાતતા ભજયા છે, અલગ અલગ ભરેલા રી રીંગણા બટેટા નું શાક છે, કે તીખારી છે કે એવું બધું અલગ અલગ બનાવી ગઈએ ને બિન તો નાના થી માંડીને મોટા લોકો ખુબ જ સરસ અને હમણાં મારી મોટી બેબી છે ને એને તો હેલ્થ ન ઈસ્યુ છે ને તો બેન હું તો એને જોવા વારની રોટલી પણ આપું છું તમે કોઈ દિવસ ખાધી છે જુવારની રોટલી?
હા હા બેન કેમ નહી જોવાર રોટલી બહુ જ સરસ લાગે છે. અને જોવાર ની રોટલી જોવાર નો રોટલો અને જુવારની ઘણી બધી આઈટમ બની શકે છે. જોવારા નો આપડે રોટલી કરવી હોય તો આપડે ગરમ પાણી કરી અને અંદર ખીચાની જેમ કરી પછી લોડ બાંધી અને પછી જે રોટલી બના- - છે એ તો ખુબ જ સરસ થાય છે. જુવાર એટલો બધો ફાયદાકારક છે કે શરીર ની અંદર- - આપડી બોડી નથી વધા વધારવા દેતા આપણને- - કોઈ પણ જાતના રોગ નથી થતા એ ખાવાથી- - ખૂબ ફાયદો કરે છે, જુવાર ખરેખર હવે બધા એ જ- - જુવાર બી ખાવાની શરૂ કરવું જોઈએ જુવાર ખાવાથી જે ફાયદાઓ- - થાય છે, એને હિસાબે મોસ્ટ ઓફ આપણે બધાને એવી સલાહ આપ- - કે હવે મોસ્ટ ઓફ બધા પોતપોતાના ઘરે- - જુવાર ખાવાનું શરૂ કરે એકલો જુવાર ના ખાવે તો જુવાર ઘઉં લઈ- - એટલો જુવાર ન ભાવે તો જુવાર બાજુ- - લ હું ઘણી વાર બાજરા સાથે જોવા નાખું છું. એટલે બાજરો અને જુવાર બંને મિક્સ કરી અને એના રોટલા બનાવું છું. અને ભાજી તાંજરિયા ની ભાજી પાલક ની ભાજી- - કે કોઈ બી ભાજી હોય રીંગણા નુ શાક હોય એની સાથે એટલો સરસ રોટલો લાગે છે ખુબ મીઠો લાગે છે અને રોટલો આપડે પેસ કરીને બી ખાઈ શકીએ છેએ ચોરીને બી ખાઈ શકીએ છીએ અને ગોળ સાથે ગોળ ઘી સાથે પણ બહુ સરસ લાગે છે તો આ રીતે આપણેે ડાયટ નું પણ ધ્યાન રાખીએ તો ડાયટમાં પણ આ બહુ ઉપયોગ થાય છે જુઆ જુઆ સાથે રાગી એવી ઘણી બધી એવી આઈટમો હોય છે આપણે ડાયટ માટે જોઈએ તો પૌઆ ચોખા રવો રવાના ઉપમા બધું જ આપડે લઈ શકીએ ખાઈ શકીએ ખવાય ને બેન
સાચી વાત છે અને તમે તો રાગી નું કયો છો ને રાગી જુવારના રોટલા ને અમે તો એની સાથે અલગ અલગ ભાજીઓ પણ બનાવીએ તાંજરિયાની ભાજી છે પાલક પક ની ભાજી છે મેથી નું શાક છે બેથીની ભાજી નું શાક છે એવી અલગ અલગ ભાજીઓ બનાવીએ અને મારા મમ્મી તો બા અમારા ઘરે તો બાજરા ના જયારે રોટલા થાય કે જુવાર ના રોટલા થાય ને બેન તો આખા ચીરિયા ના રીંગણા નુ શાકરે એની આરે ચોળો કરીને ખાઈએ ને બે એટલું મીઠો લાગે તાંજળિયાની ભાજી તમે જુઓ કેવી મીઠી લસણ નાખીએ એમાં ડુંગળી નાખ એમાં મારી મમ્મી ભાજી ઉકાળતી એટલી મીઠી લાગે ને કે આપને ન ભાવતું હોય ને તો પણ ભાવવા માંડે અરે મારી દીકરીને મેં એક વાર કરીને ખવડાય તો મન કે મમ્મી આ તો કેટલું સરસ છે તો હું એને એમ શીખવાડું કે હા બેટા આ બધું ખાય ન તો તારામાં આયન ની કમી નહી રે પાલક ખા મેીથી ખા તો ત કોઈ દિવસ દવાખાને જવાની જરૂર નહી પડે અરે એ તો ક્યાં વાત રે અમારા ઘરમાં જયારે કોઈ વાર તો છે ને જુવાર ની રોટલી કેનું સાથ થાય ને તો આખા ટામેટા નું પણ શાક કરીયે એવી અગતી એટલી બધી વાનગીઓ આપણી પાસે છે બેન કે આપડે કરીએ ને તો ખૂટે નહી એટલે તેમને તો હું એવી જ સલાહ આપ પુ કે બહારનું જેવું ફૂડ કે આચર કુચર ખાવા જ કરતા દરેકે પોતે ઘર નુ અરે અને આપડી ગુજરાતી વાનગીઓ જ જમવી જોઈએ શું કેવું છે તમારું
હા સાચી વાત છે જુવાર બાજરો હવે તો મોસ્ટ ઓફ બધા ઘઉં નથી ખાતા ઘઉ ખુબ બધાને નુકસાન કરે છે ડાયાબિટીસ વાળા ને તો ઘઉં ખાવાની ના જ પાડે છે તો જુવાર ને એવું બધું ખાવાથી ફાયદો થાય છે તો આપણે બધાએ જ આ રીતે શીખવું જોઈએ ધીમે ધીમે બધા ના ઘરમાં જુવાર નો રોટલો બાજરા નો રોટલો કે બંને મિક્સ કરીને રોટલો એ રીતે ખાવો જોઈએ અને ભાજીઓ તો ફાયદાકારક છે જ જરિયાની ભાજી મેથીની ભાજી એથી બધાને બધા વિટામીન્સ મળે છે પ્લસ પેટ સાફ આવે છે કબજયાત ની તકલીફ હોય એને સારું પડે છે તો આજ રીતે આપડે બધાને એમ કહીએ કે નહી હવે પછી તમે તમારા ઘરે મોસ્ટ ઓફ બધા બને એટલું જુવાર નો ઉપયોગ કરો તો સારું બરાબર છે ને બેન તો ચાલો હવે છે ને આપ આપે કાલે મળરીશું હવે મારે કામ છે આપે કાલે મળશું બરાબર ને
બાકુ બાકુ બેન હ આવજો
આવ જો